કેમ છો બેન-
બસ મજામાં તમે કેમ છો-
હું પણ બઉુ મજામાં-
અરે આજે તો છે ને મેં ઘરની સફાઈ કાઢી હતીી ઘરની સફાઈ. કર મારા હાથમાં આલ્બમ આવ્યા. આલ્બમમાં હું એકદમ નાની હતી ને એ બધા ફોટા આવ્યા તો ફોટા જોતા જોતા મને મારું બચપન એટલું બધું યાદ આવ્યું ને મને એમ તો ચાલો હું બેન સાથે મારું બચપન ન યાદો શેર કરું. તો સાવ નાની હતી હું- અને લગભગ બે અઢી વરષની હઈશ- ત્યારે હું બોટલ ગ્રીન કલર નો ટૂકો ટૂકો ટિકટ પહેરતી હતી- એ પેટીકોટ એટલો સરસ લાગતો હતો એ ફોટામાં મેં જોયો ને ત્યારે- આપણને તો નાના હોય એટલે આપણને આપણી કઈ વાતની ખબર ના હોય- પણ મમ્મી પપ્પા દાદા દાદી- બધા આગળ પાછળની વાતો કરતા હોય આ બધા ફોટા જોતા હોયએ. ત્યારે આપણને એવું થાય અને મેં આજ ફોટા જોયા તો ખરેખર મને એમ થયું કે અરે હું કેવી લાગતી. અને મારા મમ્મી મને એમ કે કે તું છે ને. ઉઠ ને એટલે સેજથી બહાર આવું અને મારે છે ને મારે મમ્મી ના ઘરે બે માલ નું મકાન હતું. એટલે ઉપર દાદા માં સે થી હું બહાર આવી અને બેસતી. ત્યાંથી બધાને જ્યોતી ઉપર બેઠા બેઠા બધા ન નિરીક્ષણ કરતી હતી. અને ઘણી વાત તો છે ને હું દાદાદા ચડું ઉતરું ચડું. ઉતરું. એ મારી ગેમ હતી મને હું એ રીતે રમતી હતી એ રીતે રમીને ખુબ આનંદ માણતી. પછી એનાથી થોડી મોટી થઈ તો પછી હું ઘરઘરતા રમતી હતી. ઘરગથામાં છે ને અમારા દાદાની નીચે જગ્યા હતી. દાદા ની નીચે હું છે ને. આસન પાથરું પછી ચારે સાઈડ લાકડા નાખુ. એટલે આમ ઝૂંપડી જેવું બનાવવું ઝૂંપડીની ઉપર શેતંજી છે કે ચાદર છે કે ચોમાસું જેવું હોય તો પ્લાસ્ટિક જેવું નાખવું. અને અંદર થોડીક એવી અંદર જવાની જગ્યા રાખવું એટલે એમ કે મારું ઘર એવું હું બનાવતી. ને અંદર જઈ અને મારી પાસે એવા ઘરઘરતા ના રમવા ના વાસણ હતા. માટીના માટીની સગડી માટીનો ચૂલો માટીના વાસ અ વાટકા તપેલા. એટલા સરસ હતા ને અને એની ઉપર સિલ્વર કલર કરેલો હતો. વાસન એ વાસન જ લાગતા હતા. પછી ઘણી વાર તો છે ને એમાં રમતસમતમાં અમે તપેલીમાં ચા મૂકીએ. પછી કપરાકા બી હોય. તો બાર મમ્મી પપ્પા ને બધા બેઠા હોય ને તો એમાં બનાવી અને ખોટું ખોટું અમે ચા પાણી દેવા જઈએ. પછી પૂછી ચા કેવી લાગી મજા આવી ને ચા પીવાની તમને. તો એ લોકો એમ કે હા બહુ સરસ છે તો અમે ખોટું બનાવા હોવા છતાંય એટલા અંદર થી રાજી થતા હતા કે ઓહો હો અમે તો ચા બનાવી ઓ અમે તો. સોઈ બનાવી. અમે તો નાસ્તો બનાવ્યો અને રમત રમતમાં તો છે ને બેન. ઘણી વાર તો અમે બધા બધા બેનપ ભેગી થઈ હોય ને. બધા પોતપોતાના ઘરે થી થોડું થોડું લઈ આવે. કોક સેવ મમરા લઈ આવે કોઈક ચવાણું લઈ આવે કોઈક કાંદા ટામેટા લઈ આવે. કોક ચટણી લઈ આવે બધું ભેગું કરી અને ભેર બનાવતા. અને ભેગા બેસી અને ગદગદ અમે ભેર ખાતા કેવી મજા આવતી હતી શું કેવું છે તમારું?
બહુ સાચી વાત હું બચપણમાં સરી ગઈ તમારી વાત સાંભળતા સાંભળતા. મારે મારી નાનપણની બેન કમ બેેન પણ એ નીલકા યાદ આવવા માંડી. એ મારી ફઈ ની દીકરી હતી ને મારી પ્રત્યે બહુ જ લાગણી તો એ મારે ઘરે રમવા આવે તો અમારે ત્યાં અ મેળો થાય ને તો માટીના રમકડા મળતા તો એમાંમે ચૂલો હાંડી પછી અ ઢાંકવાનું ઢાંકણું લોઢી એવું બધું ખરીદેલું પા ટ વેલ અને અ એલ્યુમિનિયમ ની સાણસી મળે આવું બધું મેલી દેલું. તો એ રમવા આવે ને બપોરે મમ્મી ને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
એ બધા સુઈ અમે એ માટીના રમકડામાં લઈ બહાર રટલા ઉપર અમે અંદર નાનકડા નાનકડા હાંઠીડા નાખીને અગ્નિ પેટાવીએ
પછી બીજામાં થોડું થોડું શાક બનાવીએ અને ખરેખર ઈ શાક જાય બોલો એ માટીના રમકડામાં શાક ચડી જતું અને ખી નાની નાની થાળીમાં થોડુંક થોડુંક કાઢીને ખાય આ હા હા હા તેણે બત્રીસ ભોજન ખાધા હોય ને એવો ઓમ ખાતા
એ આજ આજ દિવસ સુધી એ મને યાદ છે ખીચડી ભલે હુંમ હાળી ભરીને ખાતી હો ને તો એ મને નાની ખીચડી કે જે મેં ડિશમાંથી એ અંદરજ સુધી નથી થતો ખીચડીમાં પણ ખોટી ખોટી રોટલી અમે બનાવીએ રોટલી લોટ બાંધીને કોકની સાચી બનાવીએ પણ બધું સાડી મમ્મી ની લઈને ટેન્ટ બનાવતા એની અંદર આ આપડું ઘર પછી નાનકડું ટેબલ બનાવ્યું હોય નાનકડી કુરસી મૂકી હોય. હ એવી ફીલિંગ આવતી તો અમે બે ખુબ રમતા અને પછી આજુબાજુમાંથી બેનપણઓનો બોલા જને પછી ખોટા ખોટા નામ આપીને અમે એકબીજાની સાથે વાતો કરી આજે તો મારા ઘરમાં આવી તકલીફ થઈ તમારા ઘરમાં શું થયું એટલે એની પોતાની વાત
એમના બધા મિત્રો સાથે જે રીતે વાત કરતી હોય ને એ રીતે અમે અમે બધા મિત્રો ભેગા થઈને વાતો કરીએ અને એનો આનંદ લૂટ પછી એક દિવસ મારી મિત્ર માંદીી પડી ખૂબ તો આવી નહી એ દિવસે એઈ દિવસે એ વખતે તો ફોન હતા નહી મોબાઈલ ફોન અને ફોન કરવો પડે તો મને એટલી બધી ચિંતા થતી હતી મે તું કે એને મારે જાણવું કેમ કે હજુ સુધી કો મમ્મી ને મે રિક્વેસ્ટ કરી તો મમ્મી મને એક રૂપિયો આપને બાર જઈને હું ફોન કરી આવું. કે નાના બરાય અત્યારે ફોન છે કેમ કરવો છે બધું મારી બેનપણી આવી નથી. પછી બેન પણ મેં કીધું ને મારા ફઈ ની દીકરી થતી હતી એટલે પછી મમ્મ મં હેપડે રૂપિયો જેઈને ફોન કરી્યાવ તો હું જઈને ફોન કર્યો અને ફોન કર્યો તો ફઈ એ ફોન ઉપાડ્યો ન કે કેમ છું કેમ તે ફોન
કે કેમ છ
કરો તો પપ કેમ નથી બેન મારી તો કે બેટા એ તો તાવ આવ્યો છે એને માંદીી પડી ગઈ છે. તાવ એને આવ્યો તો મારા શરીર માંથી જોશું સુસ્તી ગયું. પ સાચ હું એને મળવા આવીશ અને ઘેરવીને મેં મમ્મી પાસે ઉપાડો લીધો. તો બેનની પાસે જવું જ છે તું મને મને બેન પાસે લઈ જા પછી સાંજે મમ્મી એ વહેલી રસોઈ કરી નાખી અને મને લઈ અને બસ માં બેસીનેમે મારી બેન મારી બેન પણ એકમ બેન એટલી બધી મને મળીને રાજી થઈ ગઈ, મને કે લે તો મને તાવ આવ્યો હતોને હું નો આવી તો તું આવી ગી મારે ઘેર
બુ મિત્ર છ તું મારે ઘેર કેટલું રોજ રમવા આવેત તો તને તાવ આવ હોય તો મારે તાર ઘેર આવવું પડે ને ઈ દિવસ તેના આંખમાં ત્યાં હું જે યાદ કરું ને તો આજે મને આં માં ત્યાં શું ખરી જાય છે તમારે કોઈ આવો બનાવ બનેલો છે
હા સાચી વાત છે. તમે જેમ ઉપાડો કીધો ને એટલે ઉપાડાના સ્વરૂપ જુદા હોય. પણ મેં એક વાર આજ રીતે ઉપાડો લીધો હતો કે નાની નાની છોકરીઓ જે એક મોલાખત કેવાય ગૌરી વ્રત કહેવાય તો એ બધા ભેગા થઈ એને કરતા હોય વાર્તા કરતા હોય રમતા હોય કેવી મજા આવે તો મેં કીધું બસ મારે પણ કરવો છે મારે પણ કરવો છે તો મમ્મી કે સારું તું કર તો મેં કીધું કઈ રીતે કરાય તો પછી કીધું કે મોલાખત છે ને એ નાની નાની છોકરીઓ કરે પાંચ વા સરસ કરો દિવસ મીઠા પી નનું ખાઈ દેવાનું હોય અને પેલે દિવસે છે ને તમે લોકો ના ધોઈ વેલા ઉઠી અને ગૌરીમાન એટલે અમે પેલા એમાં એક કોયડું લેતા કે કોઈ પણ માટી ના વાસણ લઈએ એમાં માટી નાખી મગન